મજામાં? હા બસ શાંતિ ચાલે છે.
બોલો શું કરો છો? તમે કો હવે?
બસ કઈ નહી બેઠી તી. અમણાં અમારા ટીચર આઈને ગયા.
એવું છે?
હ, બસ કઈ નઇ મમ ટીચર એવું કહેતા હતા કે, હવે આગળ શું ભણવાનું ટ્વેલ્થનું
તો શું નક્, તો શું નક્કી કર્યું કશું તમે?
નક્કી તો હજુ કશું કર્યું નથી. પણ હવે જોઈએ છે કે આગળ શું લેવું શું નહી ટ્વેલ્થ પછી. બી કોમ કરવું કે પછી બીજું કંઈ નવું.
બરોબર છે બરોબર છે. તો કઈક સારું તો કરો હવે તમે.
હમ્મ, સારું તો કરીએ હવે ચલો ને કંઈક નવું.
મેડમને વાત કરી છે. મેડમે બે ત્રણ કોલેજ બી કોમ માટે અમને સિલેક્ટ કરીને આપ. પી છે.
બરોબર છે. હવે જો આપને ગુરુ વિશે વાત કરીએ, તો પેલા તો ગુરુ વિશે કોઈ વાત કરવાની છે બરોબર. તો મારા મત તે મારા મત પ્રમાણે ગુરુનું સ્થાન જીવનમાં પહેલા તો ખૂબ જ ઊંચું છે.
સાચી વાત છે. માતા પિતા આપણને જન્મ આપે છે, પરંતુ ગુરુ આપણને જ્ઞાન નો જન્મ આપ પે છે.
સાચી વાત છે. હવે હું તેમ કહું હું પણ એજ માનો છું. કે ગુરુ માત્ર ભણાવતા નથી પરંતુ જીવન જીવવાની સાચી દિશા બાપ આપણને બતાવે છે.
હ એટલે એટલા માટે જ તો કહેવાય છે કે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર. ગુરુ ભગવાન સમાન માનવામાં ભ ગુરુ ભગવાન સમાન માનવામાં આવે છે.
ના ના સાચી વાત છે હું તો એમ કવ. કે જો અ એટલા માટે જ કેહવાયને કે શાળામાં શીખ શિક્ષણ આપણને પુસ્તકોનું જ્ઞાન આપે છે. પરંતુ તમારા ગુરુ તમને જીવા જીવનના મૂલ્યો પણ શીખવે છે.
ના ના સાચી વાત છે.
સાચી વાત છે કે ગુરુ માત્ર પરીક્ષા પાસ કરવા નહી પરંતુ જીવનની પરી રીક્ષા માટે પણ તૈયારી કરાવે છે.
સાચી વાત છે સાચી વાત છે તમારી. અને હું તો એમ કહીશ કે જો સાચો ગુરુ માત્ર પરીક્ષા પાસ આપને ના કરાવે કે પરીક્ષા માટેની તૈયારીઓ કરાવે. આપણને જીવનમાં ઘણા પ્રકારના ગુરુ હોય છે. પરંતુ માતા, પિતા, શિક્ષક વડીલો અને જીવનના અનુભવો પણ ગુરુ બની જાય છે અમુક ટાઈમ આપણા માટે.
એકદમ સાચું જ છે. જો વ્યક્તિ આપણને સાચું માર્ગ બતાવે તે આપણું ગુરું જ કેહવાય.
સાચી વાત છે આમ કેવાય કે ઇતિહાસમાં પણ ઘણા મહાન ગુરુઓ થયા છે જેમણે સમાજને આપણને નવી દિશા આપી છે.
હા અને એ તેમના શિષ્યો એ પણ એમના આદર્શને જીવનમાં આદર્શોને જીવનમાં ઉ ઉ ઉતારીને સફળતા મેળ સફળતા મેળવવી.
સાચી વાત છે ને ગુરુ આપણામાં છુપાયેલી પ્રતિભાને ઓળખે છે. અને તેને વિકસાવવામાં પણ આપણને મદદ કરે છે.
કેટલાક વિદ્યાર્થી પો પોતે પોતાની શક્તિ નહીં ઓળખતા ઓળક તો પરંતુ ગુરુ તેને આત્મવિશ્વાસ આપે છે.
આમ કહેવાય કે જો જીવનમાં સારો ગુરુ મળે તો સફળતાનો માર્ગ પણ આપણો સરળ બની જાય.
હા કારણ કે ગુરુ અનુભવીથી શીખ અનુભવથી શીખવે છે. અને ભૂલ ભૂલ કરવાથી બચાવે છે. જેમ કે તમે જેમ કે આજે જ તમને મેં કીધું નય કે મારા ટીચર આયા તા. હવે એમને અનુભવ છે કે આગળ કેટલા સ્ટુડન્ટ કેટલા ટકાવારી પ્રમાણે કઈ જગ્યાએ આગળ વધે છે શું કરવું આગળ જઈને એ લોકોને ખબર હોય અને એ એ લોકોને અનુભવ હોય છે એટલે એ અનુભવથી આપણને સમજાવે છે અને એ આપણને કહે છે કે તમે આ વિષય પર આ રીતે કરો આ વિષય પર આમ કરો એ એટલે એ અનુભવથી આપણને બધું શીખવે છે અને બધું જણાવે છે એટલે કેહેવાય ને કે ગુરુ એ ગુરુ કહેવાય.
આમ એ બિલ બિલકુલ સાચી વાત છે મોબાઇલ માહિતી આપે બરોબર પરંતુ યોગ્ય અને ખોટામાં ફરક શીખવવાનું કામ તે ગુરુનું જ છે. ગુરુ હંમેશા એવું ઈચ્છે છે કે તેનો વિદ્યાર્થી જીવનમાં આગળ વધે વિદ્યાર્થીની સફ ડતા જ ગુરુ માટે સૌથી મોટું સન્માન હોય છે પેલા તો ગુરુ આપણને શિસ્ત સમયનું મહત્વ અને મહેનતનું મૂલ્ય પણ આપણને શીખવે છે.
હા આજના સમયમાં ટેકનોલોજીથી ઘણું બધું શીખવી શકાય છે. છતાં ગુરુનું મહત્વ ઓછું થયું નથી. જેમ કે આપડે અત્યાર એઆઈથી બધું જોવો કે આપડે કશું બી ના આવડતું હોય વસ્તુ તો બી ગૂગલને બી પૂછી શકીએ છે કે હ ગૂગલ તું શું પેલું ગૂગલમાં સર્ચ કરીને આપડે કશું બી વસ્તુ હોય તો ગૂગલ તૈયારીમાં આપને એનો જવાબ આપે છે પણ તે છતાંય આપણને ગૂગલ પર બી ટ્રસ્ટ ના હોય તો એક વખત આપડે એમ કહે છે કે મારા સર કે મારા ટીચરને પૂછી જોઈશ કે આ વસ્તુનું આ કઈ રીતે કરવું જોઈએ એટલે આ ગુણો અને જીવનમાં લાંબા ગાળાનો સફળ અપાવે છે.
હમ સાચી વાત છે ગુરુ તમને એવું જ્ઞાન આપશે કે જે જ્ઞાન તમને કોઈ દિવસ એક પણ પુસ્તકમાં તમને જોવા નહી મળે પેલા તો એમનું જ્ઞાન એકદમ સચોટ સરળ અને વિદ્યાર્થી સમજી શકે ને પેલા તો તેવું હોય. હવે આજે પણ મને મારા શિક્ષકોની ઘણી વાતો એવી યાદ છે જે જીવનમાં મને ખૂબ ઉપયોગી બની છે. મને પણ ઘણીવાર એક નાની સલાહ આખું જીવન બદલી નાખે છે. ગુરુનું માર્ગદર્શન જીવનના અંધકારમાં દીવા જેવું છે. અને એ પ્રકાશ આપણને સાચો માર્ગ પર આગળ વધારતો રહે છે. ચાલો આપણે સૌ આપણા ગુરુઓને આદર કરીએ. અને તેમના બતાવેલા માર્ગ પર ચાલવાનો આપણે પ્રયત્ન કરીએ.
તેમની વાત ધ્યાનથી સાંભળીને તમારા સંસ્કાર અપનાવીને અને જીવનમાં સારા કાર્ય કર કાર્ય કરીને અ આગળ વધવું જોઈએ, માત્ર ગુરુ પૂર્ણિમા ના દિવસે જ નહી પરંતુ હંમેશા ગુરુ પ્રત્યે કૃત્ય વધ કૃત્ય રહેવું જોઈએ જેમ કે આપણે ગુરુ પૂર્ણિમાના દિવસે આપણા ટીચરને કે સરને આપડે ફોટો મૂકીને કે સ્ટેટસ મૂકીને આપડે એમને વિશ કરતા હોય એવું જ નહી પરંતુ તમે આગ જીવનમા જેટલા આગળ વધો ઈ એ વર્ષમાં એક વાર તો તમે તમારા ગુરુ ને તે મળવા તો જાવ.
હમ તમારી વાત સાચી છે. હવે હું તો એમ જ કહીશ કે જો ગુરુ એક એવા વ્યક્તિ છે ને જીવનમાં કે જે વ્યક્તિ તમારા પોતા તમારું ચરિત્ર તમારું વ્યક્તિત્વ અને તમારું મનોવિજ્ઞાન આ ત્રણે વિકસાવવા અને ત્રણે બનાવવા માટે જે વ્યક્તિ કઠોર મહેનત કરે છે ને એ માત્ર પહેલા તો ગુરુ જ છે. તો આપડે આના માટે ગુરુનો બી હૃદયપૂર્વક આભાર માનવો જોઈએ.
હા સાચી વાત છે જેમ કે મને મા અત્યાર મને યાદ અત્યારે બી કે મારા ટ્યુશનમાં હું ટ્યુશનમાં જતી તી તો મારા ટ્યુશનમાં હવે ત્ર ત્રણ બેચ પાડેલી હતી. કે જે સૌથી એકથી દસમાં જેમનો નંબર આવે મતલબ કે એસીથી નેવું ટકાવારીવાળા હોય. અને બીજા હોય એસી થી સિત્તેર ટકાવાળીવાળા અને બીજા હોય ત્રીજું ગ્રુપ હોય કે સિત્તેરથી કે પચાસ ટકાવાર આવતી હોય એમ એમ ત્રણ ગ્રુપ પાડેલા હતા. અને જે વ્ય જે સ્ટુડન્ટ જે સબ્જેક્ટમાં કાચું હોય ને એને અલગથી બેચ પ્રમાણે બોલાવે, મતલબ કે થ ત્રીજી બેચ પર એમને ફોકસ વધારે કરવાનું હોય તે રીતના અમને ટાઈમિંગ બુક આપે એક્ઝામ જ્યારે નજીક આવે ત્યારે એ ટાઈમિંગે અમારે ત્યાં ટ્યુશન પહોંચી જવાનું અને એ સબ્જેક્ટ પર અમાને ખાસો એવો ફોકસ કરાવે તો અમે તો અમે એક્ઝામમાં કદી ફેલ ના થયા અને ઉડતા ના અમે ધારેલા હોય એના કરતા સારા
નંબર્સ લઈને આગળ આયા હોઈએ છે.
હમ સાચી વાત છે, ગુરુ વ્યક્તિ એવા છે કે જે તમને મુશ્કેલીના સમયમાં કોઈ દિવસ એવું નહી કે ભાઈ ચલો ભાઈન મારી પાસે ટાઈમ નથી આ વસ્તુ તમને નહીં શીખવાડુ. એમને પોતે જ એટલો ઇન્ટરેસ્ટ હોય પોતાના શીખવાડવામાં કે પોતાના બાળ પોતાના વિદ્યાર્થીઓ પોતાના શિષ્ય અત્યારે તમે વિચારો કે હવે આ દ્રોણાચાર્ય મહાભારતમાં હતા તેમને અર્જુનને બધાને પો તેમની કળા તેમનામાં શું સ્કીલ છે? તેમની પાસે કઈ કલા છે તે સમજીને એમને એ રીતે એમને આપડે આમ કેહેવાય કે ગુરુ એ એમને એ સમજ ને એમને શીખવાડ્યું ભઈ તું શેમાં શ્રે ભીન છે એના હાથમાં ગદા આલી. અર્જુન છે તો એના હાથમાં બાણ આલ્યું. પછી યુધિષ્ઠિર છે તો એને ભાલો આલ્યો. આવી રીતે બધાને પોતાને શું દરેકમાં શું સ્કીલ છે સમજીને એ ગુરુએ માર્ગદર્શન આપ્યું. એ પ્રમાણે માર્ગદર્શન આપ્યું છે. તો ગુરુ જીવન હા એવું છે કે ગુરુ નું મહત્વ ક્યારેય ઓછું થતું નહી. તમ જોજો કોઈ બી તમને સર મળશે ને તો તમે એમ કહેશો સર અમને ઓળખો છો સર, તમને સામેથી ઓળખશે જ. કે આ મારો શિષ્ય હતોક, મારો વિદ્યાર્થી હતો.
ના ના સાચી વાત છે, ગુરુ વગરનું જ્ઞાન અધુરું છે અને ગુરુ ના આ આશીર્વાદ વગર સફળતા અધૂરી છે. મારી તરફથી એક સુંદર સંદેશ ગુરુ એ જીવનનો એવો દીવો છે જે પો તે બળીને બીજાને બીજાના જીવનમાં પ્રકાશ ફેલાવે છે.
સાચી વાત છે તમારી.
સારું તો ચલો આગળ મળે બીજા કોઈ નવા ટોપિક સાથે આભા
આભાર.